હા-
શૂ કરો હો- બેઠા સે અત્યાર હાલ તો- ઊંઝા ના હારું કેવાય તો તો ઘણું તમારું હારુ થાય- કે તમે ઊંજ્યા શો અને જે રીતે હાલમાં- લોકો જે ટેકનોલોજી નો ઉપયોગ કરીને આગળ વધી રહ્યા છે ને તમે હાલ હમજ્યા છો એટલે- ખુબ દુઃખ ની વાત કેવાય પણ હું એવું બધી વાત કરવા નથી. ગતો હાલ ડાયરેક મુદ્દા ઉપર આવું એટલે હું તમને એવું કવા માગુ કે જે રીતે લોકો હાલ- ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે જે એઆઈ છે. જે- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા મોડલો છે જેના- એનો ઉપયોગ કરીન લોકો ખુબ પ્રગતિ કરી રહ્યા છે અને આ- આપણે હજી પાછળ ને પાછળ જ છીએ કશું આગળ જઈ શકતા નથી- એ મારું તો એવું કેવું હે કે બને એટલી કળા- આપણે પણ હવે એનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દેવું પડશે કારણ- કે જો કો એ આઈ નો ઉપયોગ નહીં કરીએ તો ભવિષ્યમાં આપણને- ઘણું નુકસાન થશે જેના કારણ ના જે જિમ્મેદાર આપે જશે કારણ કે- એ આઈ એક એવું વસ્તુ છે જે આપણને ગમે તે શીખડાઈ શકે છે. અને આપણને આગળ લાવી શકે છે. જો જેમ કે તમે જોતા જશો કે ઘણા લોકો- મોબાઈલ વાપરે છે પછી આ જે મોબાઈલ છે પછી જે- કોમ્પ્યુટર છે જે લેપટોપ છે. જે એમાં એટલા વ્યસ્ત રહે છે કે જે સોશિયલ મીડિયા છે- એમને એટલું બરબાદ કરી નાખ્યું છે કે શું વાત કરું- તેમની પાસે ટાઈમ જ નથી કે વાત કરવાનો- કે હવે અમે શું કરશું શું નહી કરીશું- તો એ રીતે જે રીતે લોકો બરબાદ થઈ રહ્યા છે. જે રીતે- લોકો કશું આગળ આવી શકતા નથી એનું કારણ શ છે. સોશિયલ મીડિયા- જે સોશિયલ મીડિયા ના લોકો જો સહી ઉપયોગ ન કરે તો ભવિષ્યમાં તેમને- ઘણું નુકસાન જશે અને એનો મેન જિમ્મેદાર પોતે જશે- તો હું તો એક વાત કઉ તમને માની લો કે તમારી પાસે- એક મોબાઈલ છે. હવે મોબાઈલ છે તમારી પાસે બે બૂલ બે ઓપ્શન હશે. કે એક ઓપ્શન હશે કે જે. એક તમારે એનો ઉપયોગ કરવાનો અને એનો ગેર ઉપયોગ કરવાનો. એવી રીતે તમારી પાસે બે ઓપ્શન હશે. એટલે હવે તમે એનો દુરપયોગ કરો કે હારો ઉપયોગ કરો. એ તમારા ઉપર ડિપેન્ડે છે જો તમે એનો સારો- પે કરશો તો તમે હા તો બરોબર- હું તમે કહી દઉ પછી તમે આગળ વાત કરો કારણ કે અમે- આ નવી સિસ્ટમ આ સિસ્ટમ નવી લાવ્યા છે જે અમે-
વધધું બ-
હા એટલે આ સિસ્ટમ- તમને શીખડવાડ છે કે કઈ રીતે લોકો સાથે વાત કરવી કઈ રીતે. જીવનમાં આગળ આ માટે કઈ રીતે એઆઈ નો ઉપયોગ કરવો. એટલે હું તમને એટલી સલાહ આપશ કે બને એટલી ઘા તમે. જયારે તમે ફ્રી હો ત્યારે કઈક ને કઈ પાસેથી શીખવાનું રાખો. જે ચ જીબી ઓપન એઆય છે. જે તમને ખબર છે એટલે હું તમને પૂછીશ અમને કે. ત બધું જોનું જ છો કારણ કે તમારી પાસે એક તમે એક આઈઆઈટી સ્ટુડન્ટ છો. તમારી પાસે જે ટેકનોલોજી વિશે તો માહિતી અનલિમિટેડ હશે. મને એવી આશા છે એટલે તમે મને હવે જણાવો. કે તમે જે અત્યાર જીતી આજ એ ટેકનોલોજી નો ઉપયોગ કઈ રીતે કરવો આપણા જીવન માટે. શું ફાયદો થશે એમ કો. હવે જણાવશો તમે હલો.
શીકક
હાલો
હલો
તમે જણાવી શકશો કે આવ ટેકનોલોજી નો ઉપયોગ આપણા જીવનમાં કઈ રીતે થાય તમારો અવાજ નથી આવતો
હ બ
અવાજ નથી આવતો.
કમ બરો હોવા તો કરવા.
હા તો ત વાત ચાલુ રાખો.
વાત તો ચાલુ કરવા. કઈ રેમ છે એની કારણ કે એક ઈમરજન્સી કામ આવી ગયું આપડે. તો તની હમજી હકો કઉ છે એમે.
ના હું જાણી નહી શકતો તમે સમજી તમે સમજાવી નથી.
આ તો કમ હોય હું તમે કહું તો પછી. તમે પેલું આપડે મેટર થઈ ગાયો ટીવી છે.
હા તો તમારી વાત સાચી તે કામ ભવિષ્યમાં ફરી. થી પણ આવશે પણ જે એઆઈ નો ઉપયોગ. બોલોક તાર.
એટલે.
બોલો ને તમે ચાલુ રાખો પ્લીઝ.
તો તમે જે વાત કરતા હતા સ્વચ્છતા વિશે
ટેકનોલોજી પ્લીઝ ટેલ મીટ અબાઉટ ટેકનોલોજી
અ જો ટેકનોલોજી પાસે તો આપણે કોઈ વાત કરી શકીએ એવું લાગતું જ નથી કારણ શું છે કે અત્યારે એટલી બધી ટેકનોલોજી આગળ જઈ છે હા તો તરે થોડી પૂરેપૂરી બધી માહિતી આપું પણ જો ટેકનોલોજી વિશે તો આપણે શું વાત કરીએ કારણ કે ટેકનોલોજી એટલી બધી જ આગળ જઈ રહી છે અને આપણે જીવનમાં ઘણું બધું એઆઈમાં પણ યુઝ કરીએ છીએ તમને ખબર નહીં હોય કે એ કેટલું બધું આગળ જતું રહ્યું છે તમને નહી જોય ખબર ણસું કે એટલું બધું જીવતું એ જતું રહ્યું એટલા તો તમે તમારા ભવિષ્યમાં આગળ નહી જઈ શ એટલું બધું એ‌ આઈ જે છે એ આગળ જતું રહી છે તમારે પણ મારે તો એવું કેવું છે કે એ શીખવાની જરૂર લાગે છે એમ નહીતર કઈ થાય એવું લાગતું નથી તમારું ભવિષ્ય સુધારો એ એ આઇ નો યુઝ કરી કરી અને તમે પણ મને વાત કરતા હતાં કે એ આઈ શીખો એ આઈ શીખવું જોઈએ કોઈ અ કોઈ પ્રેક્ટિકલ વગેરે એવું તમે શીખો એમ. તમે એવું કહેતા હતાં તો હું તો તમને કહું કે પેહલા તમારે વધારે શીખવાની જરૂર છે કારણ શું કે અમે તો જો આઈ ટીઝના સ્ટુડન્ટ છીએ અમારે તો ડેયલી લાઈફમાં એ આઈનો ઘણાો બધો યુઝ કરવામાં આવતો હોય છે પરંતુ તમે કદાચ યુઝ કરો. તો તમારે પણ એવું સારું થઈ શકે છે તમારું ભવિષ્ય પણ ઉજ્જવળ થઈ શકે છે. એટલે મારું કેવું તો એવું છે કે કરો તમે તારે એ આઇનો યુઝ. એનાથી કંઈ વાં ધો ના આવે તમારું જીવન એકદમ સારું રે હવે તમાર વાત ચાલુ કરો તમે વાત ચાલુ કરો ફટાફટ વાત ચાલુ કરો.
હા. હું તમને માહિતી આપીશ એ આઈ વિશે કે ઘણા લોકોને કામ આવતું હોય છે ભવિષ્યમાં તે એ આઈ આગળ ભવિષ્યમાં ઘણો ફાયદો કરાવવાનું છે આપણું. એમાં મુ તમને કવ કે જે રીતે અ ઓપન એ આઈ છે તમે કદાચ ચેટ જી ટી બી જેવા જે ઓપન એ આઈ છે. તેનો તમારે ઉપયોગ શે માટે કરવાનો ખબર કે તમે માની લો કે તમારી પાસે કોઈ સ્કીલ નથી એડિટંગ, કોડિંગ એ બધું તમને ચેટ જી ટી પી થ્રુ શીખી શકો છો. તમે જેમ કોડિંગ છે કોડિંગમાં તમને કોડિંગનો કે કે સી પણ નથી આવતો. આવડતો છતાં પણ તમને કોડિંગ ચેટ જી ટી પી એટલું પ્રોપર રીતે શીખડાવશે કે તમને ચેટ જી ટી પી પોતે વેબસાાઈટ પણ બનાઈને આપી દેશ. શે તમને કારણ કે ચેટ ટી પી એટલું ડેવલપ થઈ ગયું છે જે રીતે ટેકનોલોજી પણ ડેવલપ થઈ ગઈ છે. એ રીતે આગળ ભવિષ્યમાં ઘણો બધો ફાયદો થઈ જશે અને આવનારા સમયમાં ચેટ જી ટી પી જેવા અનેક જે એ આઈ ઓ જે લોન્ચ થઈ જશે. પણ મને જે રીતે એક ઘટના બણી તી હમણાં કે એ આઈ નો ઉપયોગ થતાં જે માઈક્રોસોફ્ટ હશે પછી જે રેપિડોએ એ આઈને બેન કરી નાખ્યું. હવે એનું મેઈન કારણ છે કે જે એ આઈનો ખર્ચો ખૂબ વધી જતો હતો કારણ કે જે એ આઈને એ આઈ એટલું પાવરફુલ હે એને એક પ્રશ્નનો જવાબ આલવાનો ખૂબ હિટિંગ થાય. એટલે તમે જોતાં જાવ જેમ કમ્પ્યુટર હીટ થાય. તો એને પ્રોસેસર જે ઠંડુ કરવા માટે પાણીની જરૂર પડે. તો એટલું બધું પાણીની જરૂર પડે હે કે તમારે એટલો ખર્ચો કરવો પડહે કે એ પાણી પાછળ કે તમે વિચારી ના શકો એ રીતે જે આપણે ઘણું બધું નુકસાન થયું તું એટલે જે રેપિડોવાળા છે એમણે બેન કરી કારણ કે તેમનું જે છ બાર મહિનાનું બજેટ હતું જે એ આઈ ખાલી છ ચાર મહિનામાં ખઈ ગયું એટલે કે જે બાર મહિનાનું બજેટ ચાર મહિનામાં પટાવી નાયખુ એટલે તેમને ખૂબ જ વધુ નુકસાન આવ્યું જેના કારણે તેમને એ આઈને બેન કરી નાખ્યું અને ઘણાં બધાં નુકસાન થયા. હવે આ નુકસાનનું જે મેન ભરપાઈ હવે કે નહીં કરવાની સરકાર આપણે જે રેપિડોવાળાને એટલે હવે જે ટે ટેકનોલોજીનો બેન થાય હવે જે ખરાબ રીતે જો ટેક ટેકનોલોજી વધુ પ્રમાણમાં વપરાહે. એના કારણે પણ ઘણું નુકસાન થાય એટલે નથી બીજા લોકો કહે છે કે જો આને જો સમુદ્રમાં મૂકી દેવામાં આવે કે આઈલેન્ડ અ જે બીજા જે ઠંડા આઈલેન્ડ છે ત્યાં મૂકી દેવામાં આવે તો શું તો હું ઈન્ડિયન મારે એવું કહેવા માંગુુ હું કે તમે જે આઈલેન્ડમાં મૂકી આવ તો કેેલા તો ત્યાં નેટવર્કની સુવિધા નહિ હવે એ નેટવર્ક ની સુવિધા અવેલેબલ નહિ તો ઘણું બધું નુકસાન થતું હો તમે જોતા જશો કે હાલના સમયમાં જે આપણે જે તમે બતાવવા માગો હો એ હું દેખી શકું એટલું હર પણ ટેકનોલોજી થયજી કે તમે ઓનધ સ્પોટ મને વિડીયો મેકો હો ને
એ એવું છે કે જે સેવ કર્યું છે તે સેવ ના કરો નહીં તો ભવિષ્યમાં તમારે મારે બનેને લોચા થઈ શકે છે, એમ
હા મેં છ મેં કશું કરવા મામાંગતો નથી તમારો ડાટા બટ યુ સેન્ડ દેટ ટપ કે તમે એક ટાઈપ સ સેન્ડ કર્યો હૈ કે હું કશું કરી શકતો નથી તમે એક જે વિડીયો ટાઈપ સેવ કરો સેન્ડ કરો ને એનાથી પણ આવું વિડીયો આવતો હોય છે અને આગળ ભવિષ્યમાં ઘણી મદદરૂપ થતી હોય છે. તો તમે થોડી માહિતી આલો ને તમે થોડી માહિતી આલો હવે.
તો તમે જોઈ શકો છો આ.
હા હું જોઈ લીધું તમે વિડીયો ઘણા બધા પારદર્શકો છે.
એક આપણે સોશિયલ મીડિયા કોઈપણ પ્રકારનું સોશિયલ મીડિયા યુઝ કરીએ તો પોતાનું જે એક પ્રાઈવેશી વગેરે જે યુઝ કરવું જોઈએ કારણ શું કે જે યુઝ કરવાથી તમને મને લોકોને ફાયદો થાય. પોતાની કોઈ ચેટ લીકેજ ના થાય તો એવ બધું નુકસાન વગેરે ના આવે. એ ઊંધું યુઝ કરવાથી તમનેને મને બધાને ફાયદો થાય. અને તમને મજા આવે મને મજા આવે મારું તો કેવીું છે કે આપડે સ્વચ્છતા જાળવી જોઈએ નહીતર સ્વચ્છતા અગર તો પૈસા છે. કણ છું કે અત્યારે નરેન્દ્ર મોદી કેટલા મોટા જે નેતા બની ગયા છે. તેમનું કારણ એ છે કે તેઓ સ્વચ્છતા ઘ બધી જાળવી છે. તો તમે પણ વંશ્યમાં જો સ્વચ્છતા ચાલો છો તો તમે પણ ઘણા બધા આગળ જઈ શકો છો. એટલે તમારે શું કરવું પડે એના માટે કે કોઈ ગરીબોને ખાવાનું એવું આપવું પડે તો એવું બધું આપશો તો એનું ઘણા બધા ફાયદા થતા હોય છે અને યોગ્ય ઉપયોગમાં જે તમારે જે કોઈ લાઇટ બિલનો ઉપયોગ કરો બીજું કોઈ તમારે જે કોઈ વાત કરતા હોય કે લાઇટ બિલનું ઉપયોગ ઓછો કરો જે નેટવર્ક હોય એ બધો હ ઉપયોગ છો કરો જો શું કે તમે અત્યારે બીબી એ કરી રહ્યા છો તો તમારે જે પ્રકારનો દેશનો પ્લાન હોય તેને થોડોક ચેન્જ કરી નાખો અને જે ફ્રોડ વાળા બિઝનેસ ની તમે જે વાતચીત કરતા હતા કેવા ફ્રોડવાળલા બિઝનેસ જ દ કરજે જ નહીતર ઘણું બધું નુકસાન થશે એના ભી હા તો બીજું શું કે તમે કરશો કદાચ ફ્રોડ તો નીચ તમને ક બધું થામ છે. એટલે તમે વિચાર ના કરજો એઉન્ જતો હો ને એ બલતો થોડી ગ ચાલું કે પહલા એવો ટાઈમ છે, કે ઘરે અત્યારે પાણીર થો આવે તો આપડે ભણવું પડે જા સમજી ને
હમ્મ
હા એટલે પછી ઉર્દુ ચાાલ પરંતુ તમે આપ જે સ્વચ્છતા ની વાત કરતા હતા. તમે જોયું ને કે નરેન્દ્ર મોદી ઘણા બધા જે આગળ ચાલી રહ્યા છે. તો તેનું કારણ એ છે, કે તેઓ તે યોગ્ય રીતે કામકાજું કરતા હોય છે, તેનાથી ો થાય ઘબતી પાર્ટી બની ગઈ છે કારણ શ કે તેના જે નેતા વગેરે હોય છે તો એવું બધું સારું કામ કરતા હોય તે કામને મને બધાને લાભ મળતો હોય છે તે કામમાં હા તેના માતની થી તે સારા સારા નેતાની વાટંગ કા છોટા પૂર કરું બધી ફાયદા થ આવે છે અને પોતાના જીવનમાં પણ એ સારા હું ગતી લાવવાના તો તકરીબન એને કેવું કરવાનું કે કોઈ તમને એક થાપ મારે તો તમારે બીજું કાલખું હોય તો સામે કરવાનું
એ તેજ અત્યારે જે છોટી કરી હતી પેન્સિલ